હલો
હા મિત્રો
મારો અવાજ આવી રહ્યો છે મિત્ર-
હા હા આવી રહ્યો છે.
હા તો તમે હવે શ કરો છો મિત્ર.
હ હાલે હું ફ્રીજ છું કશું કરતો નથી.
જમવાનું થઈ ગયું?
હા હા જમવાનું અમે જમી લીધું અને હવે આવીને- સારું હતું આજનું જમવાનું થોડું સારું હતું આજે અમારી છોલે બટુરેની વાત- એટલે થોડું સારું હતું.
હા તો તમારો હાલચાલ કેવો છે સારો જ છે?
હમ હા હ મસ્ત ફે છે.
હા, તમારું પરિવાર સારું છે.
હા સારું છે, પણ હું હોસ્ટેલમાં રહું છું એટલે
હા હા હા તો તમે હવે શું કરો છો ભણવામાં
હમ્મ હ હાલેલી બીકોમમાં અભ્યાસ કરીયુ છે.
હું પણ હવે કોલેજ જ કરી રહહી છું.
હમ્મ
તો તમે હવે ફ્રી છો?
હ હ હ ફ્રી જ છું.
તો તમે મને થોડો તમારો સમય આપશો,
હા હા
હા, તો આજે આપણે વિષયોનું મહત્ત્વ એના વિશે થોડી ચર્ચા કરીશું, તો તમે મને તમારો સાથ આપ સાથ આપશો?
હમ્મ
હા હા તો મિત્રો એમ જોવા જઈએ તો શિક્ષણ એ માનવ જીવનનો આધાર છે. શિક્ષણ આપણને માત્ર વાંચતા લગતા જ શીખવાડતું નથી પરંતુ સાચું વિચારવું સમજવું અને જીવનમાં આગળ વધવુ પણ શીખાવે છે. શિક્ષામાં આપણે ઘણા વિષયો ભણીએ છીએ, દરેક વિષય વિષયનું પોતાનું અલગ મહત્વ હોય છે, કોઈ એક વિષય મોટો કે નાનો નથી, પરંતુ દરેક વિષય આપણું વ્યક્તિત્વ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થી જીવનમાં ઘણા વિદ્યાર્થીઓને કોઈ એક કો કોઈ એક વિષય ગમતો જ હોય છે. અને કોઈ વિષય મુશ્કેલ લાગતો હોય છે, પરંતુ આપણે એવું સમજવું જોઈએ કે દરેક વિષ તે આપણને કઈક નવું શીખાવે છે, જો આપણે કોઈ વિષયને અ અવગણીએ તો આપણે જ્ઞાનમાં ખામી રહી જાય છે,
હમ્મ
એમ જોવા જઈએ તો ગુજરાતી વિશય આપણને પોતાની માતૃભાષાનું જ્ઞાન આપે છે, આપણે સ્વચ્છ સ્પષ્ટ રીતે બોલીએ છીએ, બોલી શકી કે લખી શકીએ અને પોતાના વિચાર વ્યક્ત કરી શકીએ. માતૃભાષા આપ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. તેમજ અંગ્રેજી વિશે જોઈએ તો અંગ્રેજી વિશે ના વૈજ્ઞાનિક યુગમાં ખૂબ જ જરૂરી છે. ઉચ્ચ શિક્ષણ નોકરી વિજ્ઞાન અને ટેકનોલોજી તથા આંતરરાષ્ટ્રીય સમાચાર માટે અંગ્રેજી ન ખુબ જ મહત્વ વધી ગયું છે તો તમારે ખુબ જ પસંદ એવો વિષય હ છે તો એના વિશે તમે મને થોડી માહિતી આપશો,
હા હા ચોક્કસ એમ જોવા જઈએ તો હું મારા વિષય પસંદીતા વિષય હમ્મ જે રીતેનું શિક્ષણ નાનો હતો, ત્યારથી હવે સુધીનું હ બદલાયા કર્યા છે, કારણ કે હ જયારે હું પ્રાથમિક ા પ્રાથમિક શાળામાં હતો ત્યારે હ થોડા જ એવા વિષયો હતા જેમાં ગુજરાતી ગણિત પર્યાવરણ એવા સબ્જેક્ટ હતા તો એમાં સૌથી પ્રિય મારો હતો ગણિત અનેને હ પર્યાવરણ ત્યારબાદ પછી હ છ થી દસ મા ર બીજે સ્કૂલમાં ભણવા જવાનું થયું કું હ ત્યાં પણ થોડા એવા નવા સબજેક્ટ એડ થયા અને એમાં હમ ઇંગ્લિશ છે હમ સામાજિક વિજ્ઞાન છે એ વિજ્ઞાન છે એ બધા નવા સબ્જેક્ટ આવ્યા તેમાંથી છ છી દસ દરમિયાન અમ મારા ફેવટ સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન હતો અને ત્યારબાદ મને સામાજિક વિજ્ઞાન માં થોડું ઇન્ટરેસ્ટ હોવાને કારણે મે પછી કોમર્સ સ્ટ્રીમ લીધી પછી તો હ દસ પછી દસ બારમાં જે મારો ફેવરેટ સબ્જેક્ટ હતો એ અર્થશાસ્ત્ર હતો અને હા હું કોલેજ કરી રહ્યો છું તો એમાં પણણ મ ઇકોનોમિક્સ ખુબ જ સારો એવો વિષય લાગે છે અને ખુબ જ સારું એવું મને ગમે છે હ એમાં ઘણી બધી વસ્તુઓ આપણે હમ જાણી શકતા હોઈએ છેીએ જેમ કે હમ ઇકોનોમિક્સ એ કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ તેમજ હ ત્યાંનું શિક્ષણ અને બધી જેવી અ બાબતોને આવરી છે જેના કારણે આપણે તે દેશને કેવી છે કે જાણી શકી છેએ બધી જેવી વસ્તુ જેમ કે સાક્ષરતા દર હોય હમ કુપોષણ નો દર હોય હમ શિક્ષણ ન દર હોય અને વસ્તી ન દર હોય બધી માહિતી આપણને મળતી હોય છે કે કેટલા લોકો તંદુરસ્ત છે કેટલા લોકો અસ્વસ્થ છે બધી માહિતી જાણવામાં મને ખુબ જ એવો ઇન્ટરેસ્ટ આવે છે અને એમાં ઘણી બધી એવી વસ્તુ હ હોય ઘણી બધી આવા ડેટા જે હોય છે હ એ ચાર ટ કમક ના જે જાત હોય એ દ્વારા પણ દર્શાવવામાં આવે છે અ હા આપણને સમજવામાં પણ ખુબ જ એવું સરળ પડે છે બધા ગ્રાફ્સ પર એવા ડેટા હોય છે તો એ ખુબ જ સારી રીતે આપણે એને સમજી શકીએ છીએ અને તેમજ અ અર્થશાસ્ત્ર જે છે એનો જે રચે પાછી એના પિતા તરીકે જે ગણવામાં આવે છે આર્યભટ્ટ આર્યભટ્ટને પણણ આપણે હ હોટી ચાણક્ય હા જેમને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો એમની પણ એમાં ઘણી બધી એવી વ્યાખ્યાઓ થિયરીઓ છે જે ખુબ જ સરસ છે એને ખુબ જ એવા સરળ રસ્તા સરળ વેમાં આપણે એને ઇકોનોમિક્સ ને શીખી શકીએ એના માટે પણ એમને ઘણી એવી વ્યાખ્યા અને નીતિઓ આપી છે જે અ આપણા માટે આપણને શીખવા જેવી છે કારણ કે ઘણી બધી એવી આપણને જીવનમાં ઉપયોગી પણ થતી હોય છે અને અ ઇકોનોમિક્સ મારા હિસાબે બધા એ જાણવું જોઈએ બધા એ સમજવું જોઈએ જેમાં અ આપણે જે બધી વાતો થતી હોય છે આપણા ડેટાને એનાલિસિસ થતા હોય છે તો એના કારણે ઇકોનોમિક્સ એ મારો ફેવરેટ સબ્જેક્ટ છે શું તમારું પણ કઈ એવો ફેવરેટ સબ્જેક્ટ ખરો?
હા મિત્ર મારો પણ ફેવટ સબ્જેક્ટ હતો ગણિત એ ગણિત એવું વિષય છે કે જે આપણને તક તર્ક શક્તિ વિયાર શક્તિ અને ઘણી બધી સમસ્યા ઉકેલવાની કળા શીખાવે છે આપણા રોજિંદા જીવનમાં ખરીદી બેંકિંગ વેપાર માપ સમય અને હિસાબોમાં ગણિતનો ઉપયોગ થાય છે તેથી મને ખૂબ જ પસંદ છે એમ જોવા જઈએ તો દરેક વિષય આપણને જીવનના અલગ અલગ ક્ષેત્ર માટે તૈયાર કરે છે એક સારો ડોક્ટર બનવા માટે વિજ્ઞાન જરૂરી છે સારો ઇજનેર બનાવ બનવા માટે ઘણી ગણિત જરૂરી છે અને સારા વકીલ બનવા માટે ભાષા અને સમાજનું જ્ઞાન જરૂરી છે જયારે સારા સારો વેપારી બનવા માટે અર્થશાસ્ત્ર અને હિસાબોનું જ્ઞાન જરૂરી છે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર પરીક્ષા પાસ કરવાથી પાસ કરવી પૂરતી નથી દરેક વિષય નું ઊંડાણપૂર્વક જ્ઞાન આપણને સફળતા અપાવે છે વિષયને સમજવા મા ટે નિયમિત અભ્યાસ શિક્ષકોનું માર્ગદર્શન પુસ્તકોનું વાંચન અને સતત મહેનત જરૂરી છે તેમજ મિત્ર વિદ્યાર્થીઓ એ કોઈ પણ વિષયને ડરથી નહીં પરંતુ રસ થી ભણવું જોઈએ પ્રશ્ન પૂછવા ચર્ચા કરવી પ્રયોગ કરવા અને નવી માહિતી મેળવવાની ટેવ વિકસાવવી જોઈ સાચું શિક્ષણ માત્ર માત્ર ગુણ મેળવવા માટે નહીં પરંત સારો અને જવાબદાર માણસ ભણવા માટે છે. તો મિત્ર હું અંતમાં એટલું જ કહીશ કે દરેક વિષય આપણા જીવનનો એક મજબૂત પાયો છે દરેક વિષય આપણને નવી દિશા અને નવી સમાજ તેમજ નવી તક આપે છે. તેથી કોઈ પણ વિષયને ઓછો ન ગણતા દરેક વિષયને સમાન મહત્વ આપીને મન લગાવીને અભ્યાસ કરવો જોઈએ. તો મિત્ર આજે આપણે સંકલ્પ કરીએ કે વિષયને ઘણું રસપૂર્વક માણી આપણા જીવનને સફળ જ્ઞાનસભર અને ઉજ્જવ બનાવે છે. તો મિત્ર હું તમને અંતમાં એટલું જ કહી શકી તમે તમારો કિંમતી સમય મને આપ્યો એના બદલ હું તમારો આભાર માનું છુ.
હું પણ તમારું ખુબ જ એ આભારી છું કે તમે આજે એવા વિષય વિશે વાત કરી કે જેમ માને હ એક્ચુઅલી જે ઇન્ટરેસ્ટ તો એ મારે પાછું જાગૃત થઈ ગયો ને એને પાછી ઈચ્છા થઈ ગઈ એને પાછું જ ભણવાની તો આપનો પણ હું ખુબ જ એવો આભાર માનું છુ.
હા ચાલો તો મળી જાય.
હા તો